હલો
હાલું કેમ છો તમે
બસ જો મજામાં છું.
તો આજે જમાં તમે શું બનાવ્યું એવું
અત્યારના અત્યારના પંજાબી શાક અને રોટલી ઢોકળા અને કચુંબર અને મસાલા પાપડ અને રાઈસ
તે આટલું બધું તમે જોડે એ કારે બને કાઢો છો.
હા સવાર ના જુ રોટલી લોટ બાંધી દીધું પંજાબી સાફ કરી દીધું પછી ભાત તસાવી દીધા કચુંબર તો ઓલા ખચખચમાં થઈ જાય એટલે કચુંબર થઈ ગયો હમ્મ
એટલે તમારો અડધો કલાકમાં તમારે આખું પૂરું થઈ જાય
ના ના એટલે અડધો કલાકમાં પ્રિપરેશન કરી દીધું હવે વઘારવાનું ને બધું બાકી છે તો મે કીધું કુકર ઠંડુ થાય ક્યાં લાવ તમને ફોન હલાવી દઉ
સાચી વાત છે ના ના સમય નો સદઉપયોગ થવો જોઈએ કોઈ પણ હીસાબ હમ્મ
હા એટલે મેં કીધું કુકર માં બધું બાફી દીધું રોટલી લોટ બાંધી દીધો ચોખા પલાળી દીધેલા છે હવે ઓસાવા મૂકી નાખીસ સાઈડ બાય સાઈડ અને બધું કાકડી ને કચુંબર માટે તેનું બધું મેં ઈ સમારીને ફ્રીજમાં મૂકી દીધું એટલે થોડું સેટ થઈ જાય હ પછી પાપ પાપડ તો તને હવાઈ જશે એટલે મે જમવા બેસે ને એટલે પછી શેકી શેકીને આપીશ મસાલા વા પડ નહી
તમારું સડે સ્પેશિયલ લંચ મેન્યુ તૈયાર થઈ ગયું છે મને એવું લાગે છે ચોક્કસ ચોક્કસ હું ત્યાં સુધી આવી આવીશ ત્યાં તો તમારે બ્રેકફાસ્ટ નો ટાઈમ થઈ જશે એવું થઈ જશે
હા નઈ નઈ ડિનર નો ટાઈમ થઇ જશે
ડિનર નો ટાઈમ થઈ જશે બો સાચી વાત છે. હવે કયા વિષય પર આપડે વાત કરીએ ચર્ચા વિચારણા કરીએ
હા આપે તો મને શું લાગે છે ખબર છે આપણે તમે આમા માનો છો એ ની અ કે વાસ્તુશાસ્ત્રમાં
હા વાસ્તુશાસ્ત્રમાં હું એટલે એટલુ બધુ પણ નહી પણ કદાચ થોડું ઘણું તો અ માનીએ છીએ આપણેે બધા જ માનીએ છીએ જ્યાં સુધી કોઈ નાસ્તિક પણ હોય ને તો પણ એની સામે ઓલો શું કે અ ટીવી માં ઓલુ અ રોજની ઓલુ કદાચ ઓલુ રાશિ શાસ્ત્ર બતા તો એ કદાચ જોઈ જ લે છે કે પેપરમાં પણ આમ એ પેપર હા વાંચતો હોય તો ક્યાંક ને ક્યાંક નજર તો પડી જ જાય છે. એટલે આપડે એમ પણ ના માનીએ કે બધા જ કેહવાય ને કે આપણે પૂર્ણતઃ અ એક એનુ કેવાય ને કે વિરોધ કરીએ છેએ કેવુ હમ્મ
હમ્મ હમ્મ એકચુલી માં છે ને આજકાલ જે લોકો વાસ્તુશાસ્ત્ર બતાવે છેને ઈ મન સુ લાગે છે કે એ આપણી પૌરાણિક વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી કેતા કારણ કે કે એની અંદર અ હોય છે. જે મને એમ લાગે છે કે અ આપને કહી શકીએ કે કે અ આપણે અ મતલબ હવે આપણામાં કીધુ છે કે ભાઈ તુલસી હોવી જોઈએ બરોબર આપણા ઘરમાં હવે હું આ મને એટલો બધો ખબર પડી કારણ કે હવે મારે નવુ ઘરમાં આવે ને તો મે કધુ લાવ ને થોડુ આપણે વાસ્તુ ના હિસાબે થોડુ કઈ સારું થાય એટલે એ રીતનું કરીએ તો હવે આપણામાં એમ કીધુ છે. હિન્દુ પ્રમાણે કે ભાઈ અ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કે ભાઈ તુલસી વાવ તમે પણ ત્યાં આગળ એ લોકો એવુ કરે થી ન તમે કઈ અમ અ એ અલગ જ નામ આપે છે એ લોકો કે એ બધા તમે પ્લાન્ટ સ્નેક પ્લાન્ટને એવા બધા પ્લાન્ટ કે તમે વાવો. ઠીક છે અને આપણામાં તો એમ જ કીધુ છે કે ભાઈ અ અ ઘર આંગણે પવિત્ર વસ્તુ હોવી જોઈએ બરોબર કે જે જેથી તમારી નકારાત્મકતા તમારા ઘરની અંદર પ્રવેશી ન શકે.
ઉર્જા હા ન પ્રવેશે બો સ
પ્રવેશની હ અને પછી તમારા ઘરની મતલબ કિચન મા એમાં છે એમ જાણે ફૂલદીનો છે. કે જે સુગંધી વસ્તુ હોય જે તમે કસામાં બી જડીબુટ્ટી ટાઈપ નો ફુદીનો પણ ઈ એજ કેહેવાય. કડવું હોય ખબર ને લીમડા ના આવે છે કડી પટ્ટી
હા ફુદીનો મને ખબર છે ને અમારી અહીંયા રોપયો છે ને એટલે.
હા પછી કે એવું બધુ વાવો હા મીઠો લીમડો થઈ ગયો હમ હવે મારે ઈ બધુ વાવુ છે મારે ત્યાં આગળ તો અને પછી આપણે અ હોલમાં બી મારે બહુ મસ્ત પ્લાન્ટ થઈ શકે એવું છે તો મેં કીધુ ત્યાં આગળ ફૂલ વાળા પ્લાન્ટ મુકુ તો આમ કોઈ આવે તો આમ સરસ દેખાય એવી રીતે.
હમ. ના એક વાસ્તુશાસ્ત્રમાં તો હવે હવે તમે નવી જગ્યાએ ઘર પણ લો છો ને તો એ લોકો એક કેયને કે બધી ફેસિલિટીસ તો બોલે છે પણ છેલ્લે એમ પણ કહે છે કે વાસ્તુ પ્રમાણે છે તો લો વધુ આકર્ષિત થાય છે ક્યાંક ને ક્યાંક કારણ કે અ કદાચ અ પહેલાના આપણે મંદિરો પણ બનાવવા હજુ પણ જઈએ છે. એ વાસ્તુ અનુસાર જે અ જે દિશા આ અ સૂર્ય આપણા ઘરમાં પ્રવેશી શકે જે દિશાએ સૂર્ય આવી શકે એ અ એ પ્રમાણે રાખે છે મોસ્ટ ઓફ ધ ટાઈમ અને મંદિર પણ એ જ દિશામાં રાખે છે. અ અને આ કદાચ મને લાગે છે કે હવે તો બારના દેશોમાં પણ વાસ્તુશાસ્ત્ર જોય છે. લોકો ઘર ખરીદતા પેલા આપણેે જો જોવા જઈએ તો
હ હા બરોબર છે કારણ કે અ આમ કેને આપણે આપણે મહત્વ આપે કે પૂર્વ પશ્ચિમ દિશા હોવી જોઈએ. કારણ કે હવા ઉજાસ સરસ રે એકચુઅલમાં રીઝન આ હોય. કે સાયન્ટિફિક રીઝન જો કે પૂર્વ પશ્ચિમ હોય તો આપણને એનું વધારે આપણને ઓલું રે અને ઉત્તર દક્ષીમાં તમને શું થઈ જાય હવા ઉજાસ ઓછો થાય એવી રીતે.
બહ બસ થતી કીધું હવે મને તો લ કેરલામાં ઘર આવે ને કે વચમાં આખો આંગણો હોય ને આજુબાજુ બધા રૂમ્સ હોય એ બો ગમે એવા કેરલાના ઘર એ લોકો ના ઠંડક હોય અંદર તમે ઘરમાં પણ જતા હો. હમ
હમ હમ.
િયા વાળા ઘર હોય, અને એકદમ કેવી ને કે એ ન ગ્રીનરી બી બહુ આજુબજુ. હા અને હા. અત્યારે આપણે મુવીઝમાં પણ જોઈએ ને એ લોકોના, તો એ લોકોના આખા આખું કમ્પાઉન્ડ હોય અને અંદર ઘર હોય, પછી ત્યાં એ લોકો ઓલા શું કે અ આ જેકફ્રુટ ના પ્લાન્ટસ હોય, કેળા ના હોય, નારિયેળના ઝાડો હોય. અને એટલું મસ્ત આપણેને લાગે ને, ને હાઉસ બોટ. કે ભૂલી શકીએ તમે ગયા છો કઈ દી ક્યારે ના તમે તો ભારત ભ્રમણ કર્યું છે ને.
આ ભારત ભ્રમણના નથી કર્યું મેં શું પણ કેરલા જોયું છે કાશ્મીર જોયું છે. બસ આ આ બધું કરેલું છે મેં આ પછી આ સાઇડ ઉત્તરાખંડ ને બધું જોયું છે. એવી રીતે પણ હા કે કેરલામાં બહુ મસ્ત કારણ કે એનું રીઝન શું છે ખબર ખુલ્લું હોય અને તમારી આજુબાજુ ગ્રીનરી હોય એટલે તમને ઘરની અંદર ઠંડક લાગે ને લાગે એમાં તો મુનાર છે ઓ હો હા મસ્ત સુંદર છે ત્યાં એક પણ જગ્યાએ પંખા નથી નો પંખા. અને ત્યાંનો ઇલે હા મુનારમાં. ત્યાં આગળ ઈ અ આખું પહાડી ય માં છે. તમારે બારે માસ ત્યાં ઠંડક હોય. મે અમે લોકો હોટેલ મા ગયા પંખા ભી ની એસી તો જવાનું પણ પંખા તો હોય એકે અહીંયા પંખે કે ભી જરૂરત નહી પડતી હે. કે અહીંયા એટલી ઠંડક હોય બારે માસ થી તમે ભર ઉનાળા મને તેમજ થાય કે ઉનાળો આવે ને તો મુનાર જતું રેવા.
સાચી વાત છે ના માહી થું હમ એવી આ એવી જગ્યાઓની નું ક્યાંક ઠીક લાગે છે લોકો બગાડી ભી શ કદાચ બો બધા એક જગ્યા ફેમસ થઈ જાય ને જેમ કે મનાલી આપણે જઈએ તો બો ફેમસ થઈ જાય ને પછી ત્યાં નકરા ઓલા શું કે હોટેલ્સ ને પેન્ટ હાઉસ ને એવું બધું બનાવવા માંડી છે એટલે પછી એ જગ્યા ની ક્યાંક ને ક્યાંક આ બ્યુટી પણ ખોરવાઈ જાય અને પછી એ જગ્યાની કેવાય ને ખંડક તમે આ જે માનો છો તે કદાચ ઝડવા લીધે હશે કે ત્યાંનું વાતાવરણ પણ આખું બગડી જાય છે એવું પણ થાય છે કેટલીક વાર.
હા સાચી વાત છે કારણ કે આપણે છે ને સુંદરતા ને સાચવતા નથી. આટલું મસ્ત કાશ્મીર છે કે અમે લોકો ગુલમર્ગ ગયા સોનમર્ગ ગયા તો તો હા તો ગુલમર્ગ તો બી સાચવીને રાખ્યું છે પણ સોનમર્ગમાં તો બાપ રે જે બરફ હોય ને તે કચરો એટલો કચરો એમાં આપણે ટુરિસ્ટ લોકો જ છે ખરા. ત્યાંની લોકલ તો એટલું સાચવે છે કારણ કે એ લોકોનું જીવન એના પર છે. ત્યાં આગળ તો એ લોકોનું હા તો એ લોકો એ જ હિક્વે ટુરિસ્ટ જ લોકો આવીને બધું ખરાબ કરે છે બિચારા એ લોકો સાંજે સાંજે સાફ કરે અન સવાર એન કે કે પાછા બીજા દિવસે જોવું તો એટલી ગંદકી કરે છે એટલે આ મને એમ લાગ કે ભણેલા ગણેલા લોકો છે પણ ખાલી એ લોકોની પાસે સર્ટિફિકેટ અને આમ કે પેપર ઉપર ભણેલા છે જીવનમાં તો ગણેલા જ નથી.
ભણેલા પણ ગણેલા ની ગુજરાત માંથી.
હ હ આ આપણે ખાલી કે કે ભણેલા ગણેલા પણ કઈ
હવે પ્લાસ્ટિક પ્રોહિબિટ સ્થિર એરીયા હોય આ ત્યાં ત્યાં પણ પ્લાસ્ટિક ફેકી આવે કચરો કરી આવે. મે એવા પણ લોકો જોયા છે જે અ પછી જીવજંતુ નો અ પણ ત્યાં કેહેવાય ને કે લોકોને પણ પ્રોબ્લેમ પડે અને પછી આ ત્યાંનું વાતાવરણ પણ અશુદ્ધ થઈ જાય છે અને એવા લોકો છેએ. હજુ પણ જે કહી ને કે તમે જેમ કીધું કે ભણીના લોકો પણ આવું કરે છે. કેટલીક વાર અને પછી એ જ લોકો જયારે આ અમેરિકા કે પછી ચાઈના કે પછી જાપાનમાં જાય છે ત્યારે ત્યાંના રૂલ્સ બધા ફોલો કરે. પણ ઇન્ડિયા અમેરિકાને ફોલો કરતા કદાચ! કે નને કે માથા ભારે લાગે.
સાચી વાત છે, અરે હમણાં હું તમને કહું ને કે. તમે મને ફોરેનની વાત કરી, ને એના પરથી મને યાદ આવી. અમે જયારે સિંગાપુર ગયા હતા ને તમારી જોડે. કાકા હતા તો હસી લાઈક સિત્તેર વર્ષની ઉંમર સી્તેર થી ઉપર વાયરસ ના ઉમરના કાકા હતા. તો એ કાકા અમે લોકો જયારે એમ આમ અ પ્લેનમાં ગયા ને એટલે અમે સાથે ટુરિસ્ટમાં આખું પેકેજ હોય, એટલે આપણી જોડે બધા લોકો હોય, એમ પંદર જણાનું ગ્રુપ હતું. તું અમારે એમાં હતા, તો હ એ કાકા કેવું કરે અહિયાયા ભારત આપડ ઈન્ડિયામાં જયારે અહીંયા, આમાં હતું ને તો એમને છે, ને અ ગુજરાત થ એ તમાકું ખાવાની આદત હોય. આમાં આમાં આમાં આમા, ચોળે રાખેને આમ તાળીઓ પાડે રાખેને પછી, તમાકુ ખાય બરોબર તો અહીંયા એવું અજુકતું ન લાગે, જેવા સિંગાપુર પહોંચીએ ને તો બધા પેકેટ તો સૌથી પેલા એમને કઢાવી નાખ્યા, ત્યાં આગળ જ અહિયાંથી જતા જ વખતે બધા કઢાવી નાખે અલાઉડ નથી કરીને એ એરપોર્ટ પર બધા જ કઢાવી નાખ્યા. ત્યાં જઈને પછી એમને શું કરું તું એ બુદ્ધિ ન તો ધન્ય કેવાય કરીને. એમણે પાણીની બોટલ હતી ને તો પાણીની બોટલ જે સ્ટીલની બોટલ ની અંદર એ એમને નાખી દીધેલા હતા તમામ એટલે સ્ટીલની બોટલ ઉપર થી જોવે તો, પાણી દેખાય અને પછી એમને ઈ હા, પણ ભલે ભીના થઈ ગયા પણ ભાઈ આપણે આદત તો ન છૂટે તો ત્યાં આગળ એરપોર્ટ ઉપર એક જણ જોઈ ગયું તો બાપ. આપ જે એમની હાલત કરી છે, એમને છોડવામાં દમ કરી નાખ્યા તા હા, એ લોકો તો એમ જ સમજેને તમે ડ્રગ્સ ને એ બધું લઈ જાવ.
હા, સાચી વાત છે એ લોકો ના સમજે
કે પછી સજા ભોગવવા તૈયાર છે, પણ આદતો છોડવા
યાદતો બદલવા નથી, તૈયાર થયા બહુ સત્ય કીધું તમે. આવી જ રીતે આપણે વાતો કરતા રહીશું, બીજા વિષયો પર પણ
ચોક્કસ ચોક્કસ તમારો પણ